હલો.
હલો.
હા તમે બોલો અવાજ આવે છે મારો હા આવે છે.
કેમ છો તમે.
બસ મજામાં તમે કેમ છો.
મજામાં હું તમને આજે રક્ષાબંધન વિશે વ વાત કહેવા માંગુ છું. તો તમારી પાસે દસ મિનિટ નો ટાઈમ હોય તો મારી સાથે વાત કરી શકશો.
હા મેં કરી શકું.
મેં આજે રક્ષાબંધન ના વિશે કહેવા માંગુ છું કે રક્ષાબંધન આપણા હિન્દુ ધર્મમાં કેટલો આ તહેવાર મનાવામાં આવતો હોય છે. અને રક્ષાબંધન તહેવાર આપણા આપડા ભાઈ ના આપડા ભાઈ ના લીધે હોય છે કે આપડા ભાઈની ઉંમર વધારે લાંબી વધ ધે અને આપડો ભાઈ આપડે બહુ આપડે સારી એમ રક્ષા બી કરતા હોય છે. રક્ષાબંધન ના દિવસોમાં જ આપણે ભાઈને રાખડી બાંધતા અને આ દિવસ આપડે ભગવાન ને આટલી પ્રાર્થના કરતા કે આપડો ભાઈ આપણો સારો રહે અને રક્ષાબંધન ના દિવસે આપણે ભાઈ ના ઘરે જઈને આપણે રાખડી બાંધતા હોઈએ છીએ. મીઠાઈ ખવડાવતા હોય છે અને અ તિલક બી કરતા હોયએ છે અને બહુ મસ્ત મજાથી આપણે ભાઈ ના ઘરે જઈને રાખડી બાંધતા હોઈએ છીએ. તમે શું કેવા માંગોછો? વિશે
હા, તમે કીધું ખૂબ અ સરસ કીધું હા રક્ષા મને એ ભાઈ-બહેનનો પ્રેમનો પવિત્ર તહેવાર છે. જે શ્રાવણ મહિનાની પૂર્ણિમા ના દિવસે ઉજાય છે આ દિવસે તે બેન ભાઈના હાથ પણ રાખી બાધે અને ભાઈ-બહેન નું રક્ષણ નનું વચન આપે છે તમને ખબર જ હશે કે બેન ભાઈને રાખ ખી બાધે છે અને બહેન નું રક્ષણ વચન આપે છે. રક્ષાબંધન હિન્ંદુઓ ના એક મોટો અને લોકપ્રિય તહેવાર છે આ તહેવારે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે ભાઈ અને બેનનો પ્રેમ જોવા મળે છે તમને ખબર જ હશે કે રક્ષા બંધન ના દિવસે ભાઈ અને બહેનનો પ્રેમ ખુબ જ જોવા મળે છે. સવારે બહેનો સ્નાન કરીને નવા કપડાં પહેરે છે તમને ખબર છે. સવારે ઊઠીને બહેનો સ્નાન કરીને એટલે નાઈ ધોઈને નવા કપડાં પહેરીને અને બહેન પૂજા ની થાળી તૈયાર કરે છે તમને ખબર છે ભાઈને રાખ ડી બાંધવા માટે પહેલે સવારના ઉઠીને નાઈ ધોઈને કપડા નવા પેરી ને મંદિરે દર્શન કરીને ભાઈને બેસાડીને થાળી માં પૂ અ પૂજાનું બધું સામગ્રી મૂકીને એમાં થાળી સજવામાં આવે છે થાળી માં દીવો, કંકુ ચોખા, મીઠાઈ અને રાખરી મૂકવામાં આવે છે તમને ખબર જ હશે થાળીમાં દીવો, કંકુ, ચોખા, મીઠાઈ અને રાખડી મૂકે છે બેન ભાઈના કપાળ પર કંકુ અને ચોખાનો ચાંદલો કરે છે સૌ પ્રથમ ભાઈને બેસાડીને ખુરશી માં એમ તો નીચે બેસાડીને તેમને પહેલે કપાળ પણ કંકુનો ચોખો કરીને ચોખાનો ચાંદલો કરે છે. બેન ભાઈના જમણા હાથની કાંદા પણ રાખડી બાંધે છે તમને ખબર છે જયારે કંકુ નો કપાળ પણ ચાંદલો કરીએ ને પછી ભાઈને હાથમાં રાખડી બાંધે છે. રાખડી બાંધતી વખતે બેન ભાઈ ના લાંબા આયુષની પ્રાર્થના કરે છે. તમને ખબર જ છે કે રાખડી બાંધ્યા પછી એમને પૂજા કરીને એમના માટે લાંબુઆયુષ્ય ની પ્રાર્થના કરીએ છીએ. ભાઈ પોતાની બેનને સુંદર ભેટ કે રુ પિયા આપે છે તમને ખબર છે એ બધું થઈ જાય એના પછી ભાઈ એમના માટે કઈ પણ ગીફ આપે છે. મસ્ત રૂપિયા આપે છે. એમ તો કઈ પણ એમના તરફથી ગીફ આપે છે ભાઈ હંમેશા બેનની રક્ષા કરવાનું વચન આ પે છે તમને ખબર જ હશે. તમે શું કેવા માંગો છો?
સાચી વાત છે તમારી કે રક્ષાબંધન ના દિવસે આપણે ભાઈને અ રાખડી બાંધતા હોઈએ છે અને ભાઈ આપણે ભેટ પણ આપતો હોઈ છે. જેમ કે આપણે પૈસા આપતા હોઈએ છે. કોઈ એકસો એક રૂપિયા આપતા હોય છે, કોઈ એક હજાર આપતા હોય છે અને કોઈ કોઈ ભાઈ તો એ બેન માટે ગિફ્ટ લઈને આવતા હોય છે. જેમ કે હા થ માં પહેરવા ઘડિયાળ લઈ આપતા હોય છે. કપડા લઈ આપતા હોય છે. ઘણી બધી વસ્તુ ગિફ્ટમાં આપવામાં આવતી હોય છે બેનને મે બી અને તમને ખબર જ હશે. કે રક્ષાબંધન એ તહેવાર આપણા હિન્દુ ધર્મોમાં ઘણો બધો આ તહેવાર મનાવવામાં આવતો હોય છે. કે હર એક હર એક બહેન કેટલી આશા લઈને બેઠી હોય કે ભાઈના ઘરે જઈને આપણે રાખડી બાંધીએ. અને ભાઈ આપણે સારી રીતે આપણે આશીર્વાદ આપે. ભાઈ આપણે ગિફ્ટ આ પતા હોય છે. કેટલી મજા આવતી હોય છે, જયારે રક્ષાબંધનના દિવસો આપણે ભાઈના ઘરે જઈને આપણે રાખડી બાંધીએ. અને આપણે નાનપણની વાતો યાદ કરતા હોય છે કે આપણે નાના હતા, ત્યારે કેટલી મસ્તી કરતા હતા અને નાના હતા ત્યારે આપણે એકબીજાને મારતા હતા. એકબીજાની આપણે એક એકબીજાની ચીજો પણ છીંનતા હતા. અને આપણે એકબીજાની વસ્તુઓ માટે પણ લડાતા હતા. એ બધા તહેવાર તહેવાર આવે. એટલે એ બધી વાતો આપણે યાદ કરતા હોય છે. કે આ દિવસે આપણે ભાઈ બહેનનો તહેવાર એ ઉજવવામાં આવતા હોય છે, કે જેને બહેનની હોય. જેને બહેનની હોય કે કોઈને ભાઈની હોય એને કેટલું દુઃખ થતું હશે. આ તહેવારો ના ટાઈમે કે મારે ભી ભાઈ હોતે તો મે રાખડી બાંધે કોઈ કોઈ છોકરાઓને બી, કોઈ બહેન ની હોય એને પણ દુઃખ થતું હોય છે. કે મારી બી બહેન હોત તો, આજ તો મને રાખડી બાંધવા એની બી કેટલી આશા લઈને બેઠો હોય છે. જે ભાઈ કે કે મારી બી બહેન હોતે તો મને રાખડી બાંધવા આવતે. અને કોઈ બી એમ છોકરીઓને બી હોય છે. કે એને ભાઈ પણ નથી હોતો કે એ લોકો રાખડી બી નથી બાંધવા જઈ શકતા પિયરમાં કે વધારે કરતા તમે જોતા હશો? વધારે કરતા કોઈને બી ની હોય તો એમ ભાઈ તો કોઈ રાખડી બી બાંધવા ની જઈ શકે. કે ઘરે આસપાસના ભાઈ ઘરે આસપાસના લોકોના રાખડી માંધી લેતી હોય છે. તે તહેવાર તરીકે ઉજવતી હોય છે. એ તહેવાર અને તમને ખબર જ હશે કે આ તહેવારના ટાઈમે આપણે ફરવા બી જતા હોય છે. આપણે જયારે પિયરમાં જઈએ, ત્યારે આપણે રાખડી બાંધવા જઈએ. તો આપણે બધાને જ રાખડી બાંધતા હોયએ છે. જેમ છે કાકા છે, બાપા છે, બધાને કાકાના પોયરાઓને પણ બાંધતા હોઈએ છે. એ લોકોના ઘરે પણ આપણે જતા હોઈએ છેએ અને બહુ સરસ મજાથી આ તહેવાર મનાવ તા હોઈએ છે. જેમ કે આપણે ફરવા પણ એ લોકો લઈ જતા હોય છે. કે આપણે પણ એ લોકો સાથે ફરવા જતા હોઈએ છે, તો કેટલી મજા આવતી હોય. જયારે એ લોકો સાથે ફરવા આપણે જઈએ. એકબીજાની આપણેે હળી મળીને ફરવા જતા તા હોય છે, ત્યારેને આપણે ભાઈ ને આપણે બધી એ બધા એક સાથે મળીને આપણે ફોટો પાડતા હોય છે, તે આ બધી આપડી યાદો રહી જાતી. હોય છે, કે આ ફોટો આપણે રક્ષાબંધનના દિવસે આપણે ભાઈના ઘરે જઈને ફોટા પાડ્યા હતા, ત્યારે આપણે આ દિવસે કેટલી મસ્ત મજા મજાથી આ દિવસ બનાવવામાં આવ્યો હતો. કે હર એક બહેન ની ઈચ્છા હોય છે કે ભાઈ ના ઘરે જઈને એ રક્ષાબંધન બનાવે અને જે કોઈ તકલીફ વાળી હશે મહિલા તો એ વધારે કરતા એ નથી જઈ શકતી એ ભાઈ ના ઘરે નથી બનાવી શકતી રક્ષાબંધન કોઈ કોઈ મહિલાઓ પ્રેગનેટ હોય તો તો મોટા સફર કરી શકતી કોઈ મહિલા બીમાર હોય કે કોઈને બી કઈ પ્રોબ્લમ હોય કે દૂર રહેતા હોય ઈ લોકો ને વધારે તકલીફ પડતી હોય છે કે ઈ લોકો કેવી રીતે જઈ શકે કે પિયરમાં અને કેવી રીતે એ લોકો એ લોકો આપડે એ લોકો ના ભાઈ ને રાખડી બાંધે તમને ખબર જ હશે કે અમુક લોકો તો હવે તો હાલના જમાનામાં તો કેવું છે ખબર છે કે રાખડી બી હવે તો પાર્સલ કરવામાં આપી દેય દેવામાં આવતી હોય છે ઓનલાઈનમાં ઘરે મોકલી દેવામાં આવતી હોય છે કે ભાઈ તો ભાઈ ના ભાઈ બાંધી લેશે કે એમ. તમે શું કેવા માંગો છો?
હા, તમે કીધું ખુબજ સરસ કીધું છે તમને ખબર છે એ દિવસે આપડા ઘરમાં સરસ અને મીઠી વાનગી બને છે લોકો મુંમા મીઠું કરવા માટે એમ મોટી ચૂરના લાંડુ અને અન્ય મીઠ ખાય છે આ તહેવારે ભાઈ બહેનના પવિત્ર સંબંધો વધુ મજબૂત બનાવે છે એમને ખબર છે. ભાઈ બેનને રાખડી બાંધે છે ત્યારે આપણા સંબંધમાં ખૂબ જ અ મજબૂત બનાવે છે. વર્ષોની જૂની પરં મુજબ આ તહેવાર ઉજવાવામાં આવે છે આ જૂની કરનાર છે બો જ ઘણી દિવસ સુધીમાં આ બધા વર્ષો સુધીમાં મનાવવાનું છે. સંકટના સમયે ભાઈ બહેનની મદદ માટે દોરી આવે છે. આપણે બેનને કંઈક પણ જરૂરી હોય છ. કે કંઈ પણ દુઃખો થાય છે તો ભાઈને કોલ કરે તો, ભાઈ આપણા માટે દોરી આવે છે. માત્ સગા ભાઈ-બહેન વચ્ચે નહી, પણ આપણા મુલ્લામાં સંબધોમાં પણ આ બંધન બંધાય છે. તમને ખબર છે? અવે મારા ઘરે મારો ભાઈ છે મેં એની પણ રાખડી બાંધુ છું. અને જે મારા બાજુમાં છે એ બધા છે ને એમને પણ ભાઈને મેં રાખડી બાધું છું. એવું જરૂરી નથી, કે હિન્દુ, મુસ્લિમ મે એવું કઈ ની માનું છું. મેં બધાને રાખડી બાંધું છું. સૈનિકોને પણ દેશભવોમાંથી બહેનોને રાખડી મોકલાવામાં આવે છે. તમને ખબર છે? જયારે આપણા સૈનિકો આપણા માટે રક્ષા કરે છે. તીરે બેન લોકો તમે જે કીધુંને હા અમડે ઓનલાઈનવાળું બી અમડે, અવે જે આપડાને બહુ દૂર હોય ભાઈને આપણે જાઈ ની શકતા હોય કઈ પોબ્લમ હોય. આપડા કે બો દૂર ગેલા હોય, જે જોબ કરતા, હોય જેમ કે, વિદેશમાં જે પણ તે આપડે એમને ઓનલાઈન મોકલાવી શકીએ છે. ને આ તહેવારે સમાજમાં પેમ અને ભાવચારો ફેલાવામાં આવે છે. આખો દિવસમાં ઘરમાં ખુશીનો અન્ય ઉત્સવોનો માહોલ બને છે. તમને ખબર છે? આ તહેવારના દિવસે આપડે બધા સગાવાળા પણ ભેગા થાય છે. કેમ કે, જરૂરી નથી કે આપણા ભાઈને જ બાંધવું જરૂરી છે. આપણે મામા, કાકા પછી મોટી મમ્મી, ફૂઈના છોકરા, આપડાથી મોટા જે ભાઈ છે. તેમને રાખડી બાંધીમાં, આવે છે. તમને ખબર છે? આવી સ્કૂલમાં પણ પરંપરાના અપનાવે છે. ઈ સ્કૂલમાં જયારે રજા હોય છે ત્યારે બીજા દિવસે આપણે એને સ્કૂલમાં જઈએ છે ને, ત્યારે એ લોકો ટીચર લોકો આપડાને છોકરી લોકોને રક્ષાબંધન માટે રાખડી લેવા માટે બોલાવે છે. અને બાળકો નાના હોય સે. એમને કે છે તમે લોકો ચોકલેટ લઈ આવજો. એકબીજાને રાખડી બાંધે છે. તમે શું કેવા માંગશો?
હ. એ રક્ષાબંધનના દિવસે આપડે બહુ સારી રીતે આ તહેવાર મનાવતા હોય છે ને રક્ષાબંધન. તહેવારો તમને તો ખબર છે જે વધારે કરતો દૂર રહેતો હોય એને બઉ તકલીફ. થતી હોય બધી અ જે તમને જે આ બધી વાત કરી. તમે સારી લાગી છે?
તમે જે મને વાત કીધી મને ખૂબ જ ગયમું અને ખૂબ જ સરસ કીધું.
હ ખુબ ખુબ આભાર અને ખુબ થેન્ક યુ તમે જો મારી સાથે દસ.
હા.